હેલો.
હા.
હાલો.
આવે છે અવાજ.
હા આવે પણ દબાયેલો આવે.
હવે.
હા હવે ક્લિયર આવે.
પછી ચાંદીની મેડમનો ફોન આવેલો હતો, પણ ઓટોમેટિક જ કટ. થઈ જાય આ કરરે તો નેટવર્ક બહુ ઓછું પકડે કે નહીં.
નહીં મારા પાસે સર ના આવો. તે બધું ગુસ્સા હતા વાત થ જ કે. કોઈ પેપર આપ્યું ને એમ કેને મને પંદર પેપર આપ્યું અર્થશાસ્ત્ર. હમ સામંગળ. બે બીરિયા લઈ પણ હું ચાલ શાંતિ.
કામ મગણ એને.
હારુ થાય મારે કઈ જફ નથી વધારે.
હા.
એટલે હ ધોમે. આજે ગ્રુપ બી બનાવી નાખું કાલથી ચાલુ.
અ ચાંદી મેમ કે. કે પાર્ટ વન વાળા ને ની લેવા ક્લાસ નહી ચાલવાના હતા એવું કઈ.
પાર્ટ વન ના ક્લાસ ન ચાલવાના નહી ચાલુ થઇ જવાનું એવું કઈ છે.
હા નહીં એટલે ત્યારે એટલે ચાંદી મેમ કેતા તા કે ત્યારે લોકો નીકળવાના હતા ને ત્યારે કેતા હતા એમ કે હ હવે નથી ચાલ વાના કેમ કે પેલું સંખ્યા ઓછી કે કોઈ મળવા ની કરે એટલે કે ખબર નહી એમ. બધું તે બી પ્રોસેસ, હમ્મ.
એ તો લગભગ હા કેતા તા કે ભાઈ માં તો ખબર ની સંખ્યા થાય હે કી નઈ થાહે. કે કાઈ કેવાય નેહ, તો બંધ જ થવા પર આ રહેતું કેમ કે છે ને આ વખતે સાત સંખ્યા હતી સેન થ્રી માં તો સેમ થ્રીમાં તો સાત જ. સંખ્યા કે નહી હવે પાંચથી ઓષ આવે તો પછી સંખ્યા છે પતિ.
હા હા.
એટલે બંધ થવાના હો પણ દસ વીક થઈ જ હોય પાછી આખતે.
હા.
એટલે આવ્યું હોય.
હા.
હ જોવાનું છે સિલેબસ કેવો આવે ત્યા આ લોકોને.
પછી સિલેબસ બદલાય હું.
બદલા હેજ કે નહી તો કેમ કે ટીવાય વાળા તે અમુક બુક ત્યાં અગાડી ભણે છે ને અમુક બુક. પછાડી પણ જ અમુકક ભણવાવામાં જ નહ આવે એ લોકોને. એટલે સેમવન નઈ લગભગ એના એજ છે.
એફમાં હતા ત્યારે પહેલામમાં શ્રીમદ ભગવદ ગીતા હતી એમ પછી એ લોકો. પાછુંમ ત્રીજા વર્ષના ટીવાયમાં બી મૂકેલી હતી એમ.
તો મને લાગે સેમ ઓને એ સિલેબસ એનો એજ છે કેમ કે. પેપર માં બધા પેલી આપ ગયા વખત સિનિયર ને. આપી દીધા એન કે તારા પેપર નંબર બીજું ને બારમું ભણવાનું એમ.
ઓહ.
કમલ લીબિનપણ
હા.
તેને આટલું બધું આવી બધું મે કીધું હા. પાછા ક્યારે એ કે એ મને ખ્યાલ આવે આવે કે મે કીધું હારું એટલે હવે આપણા સર નો ફોન મેં તો હાડા પાંચ વાગે આયવી, પછી તરત સર નો ફોન આવી ગયો. સર કે છુટી ગઈ કે રસ્તા પર કે પછી ઘરે આવી ગઈ મે તો સર ને ઘરે આવી ગઈ.
હા.
પછી સર પૂછતા હતા કેવું છે કેવું, ટાઈમટેબલ આવી ગયું, મે કીધું હા ટાઈમટેબલ મોકલી આયપું ને આવતી
હમ્મ.
બધું કમ્પ્લીટ કર નાખ, કેટલું બધું કર નાયખું, બહું
જરાક
પણ એને આવ એને વીતી ગયું ને એટલે.
એવું નહી પણ આમ તો છે ને બધી જગ્યાએ શૈક્ષણિક કાર્ય જલ્દી ચાલુ કરે નાયખ કોલેજ લેવલે, બાકી બે વરહ બે વર્ષ સુધી કોલેજ
હા.
તેવાય વખતે એવું હતું કે જૂન માંથી ચાલુ કરી દેતા હતા. ત્યારે બહું વહેલું ચાલુ કરતા હતા, ત્યારે બી આપડે હેરાન થયેલા. પછી બહુ મોડો ચાલુ કર્યો ત્યારે બી આપડે જ હેરાન થયાં.
દાલ વાત જ નહી તો આપડે જ બધું ભોગવ કે હવે કેટલું બધું ટાઈમ ટુ ટાઈમ.
હા.
નારેગરે પ્રગ્રામ ટાઈમશન પ ન હા બલ.
એ તો આ વખતે ખાલી દેખાવ બધું કરાવશે વારી.
ન ગમેત ભલે એક દેખા પડતું પણ કે શાંતિ આવે એકદમ હડપત નહી થાય. હાય-હાય કરો-કરો-કરો એમ. બિંદાસ ચાલે એમ. પબ્લિક શાંત એમ પબ્લિક
તો કેટલા હારું કેવાય, એમેસમ અહ પેલા સાત સ્ટુડન્ટ એટલે હારું કેવાય.
હા સેમ થ્રી માં મારા સાત જણા છે. મારે લોડ જ ની મલે.
હમ્મ.
તેવું જ હોય.
હા.
હમ્મ.